નમસ્કાર મિત્ર, કેમ છો મિત્ર? મેં બી મજામાં છું મિત્ર.
હા, તો મિત્ર આટલા દિવસ પછી કોલ કર્યો, એટલે મિત્ર તમને કઈ કામ હશે, એટલે જ તમે મિત્ર કોલ કર્યો હશે.
હા મિત્ર! તમને મેં ટીમ, ટીમ વર્ક વી ટીમવક, ટીમવર્ક વિશે તમને મે જણાવવા માંગુ મિત્ર. તો તમે જાણવા ઉત્સુક છો કે?
હા મિત્ર ચોક્કસ, અને મિત્ર આ તમારો ટોપિક છે આ ખુબ જ સરસ છે. મિત્ર ટીમવર્ક એટલે એવું સે કે, આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય અથ થવા તો કોઈ આપણે, કોઈ પણ કાર્ય હોય અથવા કઈ કંઈ પણ, અન્ય પણ જે વસ્ત તુ કરવાની હોય, તો મિત્ર ટીમ જરૂર શે, જેમ કે જેમ કે, હું તમને ઘણા બધા એવા ઉદાહરણ પણ આપી શકું શું. અને ખાસ કરીને ટીમવર્ક મિત્ર એટલા માટે જરૂરી છે કે આપડે જયારે પણ કોઈ કામ કર્યું કામ કરવાનું હોય ત્યારે મિત્ર ટીમ વર્ક ખાસ જરૂરી હોય છે. અને આપડે મિત્ર જયારે પણ રમત રમતા હોઈએ એમાં પણ મિત્રો ટીમવર્ક ઘણું જરૂરી છે અને અને બીજી વાત કરીએ તો એટલા માટે એટલું ઉપયોગી છે કે જયારે આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ તો ત્યાં આપણે એકલા કામ ન કરી શકીએ કારણ કે આપણને આપડા માટે એ નવું હોય છે. એટલે મેં એટલા જ હું તમને કહેવા માંગુ છું કે ટીમવર્ક ખુબ જ જરૂરી છે. તો મિત્રો તમે પણ ટીમવર્ક વિશે વધુ માહિતી આપશો?
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે. અહ ટીમવર્ક એટલે એક થી વધુ લોકો એક જ હેતુ માટે સાથે મળીને કામ કરે છે. તેને કહેવાય ટીમવર્ક કહેવાય છે. જે પોતાની કુશળતા, મહેનત અને વિચારોનું યોગદાન તેમાં આપ- તા હોય છે. જે કોઈ પણ મુશ્કેલ ને મુશ્કેલી કામ હોય તેને સરળ બનાવી શકે છે. જો એક વ્યક્તિથી કોઈ પણ કાર્ય સરળ બની શક તો નથી પણ જો ટીમવર્ક હોય તો તે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકતો છે. અને મોટામાં મોટા લક્ષ્યો પા હાંસિલ કરી શકે છે. જો વિદ્યાર્થીના જીવનમાં પણ ટીમવર્ક ખુ-ખુબ જ મહત્વ ગણવામાં આવે છે. જો આપણે જોઈએ તો શાળામાં કોઈ પણ પ્રોજેક્ટ આપતા હોય તો તેમાં ટીમ વર્ક સાથે આપતા હોય કારણ કે કોઈ પણ કાર્ય કરવા ના સમયે આપણે જોઈએ તો ટીમવર્ક હો ખુબ જ જરૂરી છે. જો એક એકબીજાનો સહકાર હોય તો તે કોઈ પણ પ્રોજેક્ટ આપણે સરળતા પૂર્વક કરી શકીએ છે.
હમ!
સરળતા પૂર્વક કરી શકે છે. તેમજ આપણે રમત ગમતમાં જોઈએ તો ક્રિકેટ, કબડ્ડી, ખો ખો દોડા ખેંચ એવો ઘણી બધી રમત ગમત છે. જેમાં જોઈએ તો એક વ્યક્તિથી કોઈ પણ આપણે રમત ગમત જીતી શક શકીએ નહી. પણ જો એમાં ટીમવર્ક બધા નો સહકાર હોય તો કોઈ પણ રમત ગમતમાં આપણે જી આપને ઇનામ લઈ શકીએ છે. અને તેનાથી જ આપને સ્પર્ધાત્મક ટીમ આગળ જઈ શકે છે. જો સફળતા મળવાની શક્યતા તો ટીમવર્ક થી જ થાય છે.
હા મિત્ર, તમાં હા મિત્ર તમારી વાત ખૂબ જ સાચી છે. અને મિત્રો આપણે ટીમવર્ક ની વાત કરવા જેઈએ હજુ તો મિત્રો ટીમવર્ક એટલે એક સામાન્ય હેતુ હાસલ કરવા માટે કે કોઈ લોકો દ્વારા સાથે મળીને સહયોગ થી અને જવાબદારી પૂર્વક કામ કરું ટીમના દરેક સભ્યની યોગદાન મહત્વપૂર્ણ હોય છે મિત્ર અને સૌ સાથે મળીને કામ કરે ત્યારે જ મિત્રો સારું પરિણામ આવે. એ તો મિત્રો તમને ખબર જ છે અને હું તમને મિત્ર જણવા માગુ છું કે ટીમવર્ક એટલા માટે મહત્ત્વ છે, કે કો કાર્ય કરવાનું હોય તો મિત્રો એમાં ઘણો બધો સમય લાગતો નથી અને મિત્ર ટીમ વર્કથી વિશ્વાસ એક એકતા શી જવાબદારીની ભાવના વિકસે છે, અને સાથે મળીને કામ કરવાથી મિત્ર વિચારો મળે છે, અને મુશ્કેલીઓ સરળતાથી ઉકેલી છે, મિત્ર ને રમત ગમત શાળા કોલેજ ઓફિસ ઉદ્યોગ સંસ્કારી જે સરકારી જે ક્ષેત્રોમાં ટીમવર્ક ખૂબ જ મહત્વ છે. એટલું મહત્વ છે, મિત્ર કે અગણ્ય છે, ખાસ કરીને મિત્રો જે ક્રિકેટ ટીમ હોય અથવા તો જે હોસ્પિટલ ડોક્ટરની ટીમ હોય ત કોઈ કંપનીના કર્મચારીઓનું તીમ હોય એ ઉત્તમ ઉદાહરણ છે, મિત્રો કારણ કે મિત્રો આ ઉદાહરણ એટલા મા હું તમને આપીશું આબ આબીયા કે આ આવા ટીમ વર્ક એ એક બધા ભેગા મળીને કાર્ય કરતા હોય છે. ટીમવર્ક સફળ બનાવવા માટે સારો સંવાદ અને પરસ્પર સન્માન સહયાગ સહકાર અને સમયનુ પાલન જરૂરી છે, મિત્ર દરેક સભ્ય પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ અને અન્ય સભ્યોને પ્રોત્સાહન પણ આપવું જોઈએ અને મિત્ર હું તમને આગળ આ વાતને જણાવવા માગુ છું કે આપણે જ્યારે પણ કોઈ કાર્ય કરવાનું હોય તો મિત્રો આપણે એટલું દિલથી કરવું જોઈએ એ ખૂબ જ દિલથી કરવું જોઈએ અને ખાસ કરીને જે ટીમવર્કની વાત કરીએ તો એમાં આપણે ક્યારે પણ એકલાયૂ ન કામ કરવું જોએ કારણ કે એકલા હાથે આપણે કરી છીએ તો ખૂબ જ એમાં સમય જશે સમય સમય જશે અને ખર્ચ પણ વધુ થશે તો મિત્રો તમે પણ થોડું આના વિશે જણાવશો
હા મિત્ર તમારી વાત એકદમ તદ્દન સાચી છે. જો સારી ટીમ માટે એકબીજાનો આદર સ્પષ્ટ વાતચીત સમયનું પાલન એવી ઘણી બધી જવાબદારી જરૂરી છે, જો મતભેદ થાય તો શાંતિ થી ચર્ચા કરીને તેનો ઉપકાર લાવવો જોઈએ એજ ટીમવર્ક નું કામ હોય છે, જો એક બીજા જોડે મતભેદ રાખે તો પછી કોઈ દિવસ ટીમવર્ક નું કામ સરળતા કરી જ ન શકે પરંતુ તે બધા વચ્ચે ઝઘડો ઉભો થાય અને તે કોઈ પણ કાર્ય કરી શકતા નથી તે માટે મતભેદ થાય તો બધાએ શાંતિથી ચર્ચા કરીને એનો ઉકેલ લાવવો જોઈએ એકબીજાની સફળતામાં ખુશ થવું અને મુશ્કેલીમાં સાથ આપવો એ સાચી ટીમવર્કની ઓળખ ગણવામાં આવે છે, અં એકતા એ જ શક્તિ છે, એટલા માટે કહે છે, કે બધા નો સંગઠન એ જ સાચી શક્તિ ગણવામાં આવે છે. આપણે જોઈએ તો હોસ્પિટલમાં પણ ડો ડોક્ટર એકલા ડો ટર થી કઈ નથી થતું પણ ડોક્ટરની જોડે નર્સ અને તેના કર્મચારી સાથે હોય તો જ કોઈ પણ દર્દીની સારવાર તે સરળતા પૂર્વક અને સારી રીતે કરી શકે છે. જો તે ડોક્ટર એ એકલ જ હોય તો તેન તે ડોક્ટર કોઈ પન દર્દીની સારવાર સરળતાથી કરી શકતો નથી અને એને મુશ્કેલી પડતી હોય છે, એટલા માટે હોસ્પિટલમાં બી ડોક્ટર સાથે એના કર્મચારીઓ નર્સ એ એની જરૂરી હોય છે, એમ જ આપણે જોઈએ તો કોઈ બી કંપની એક વ્યક્તિથી નથી ચાલતી પણ એ કંપનીમાં. ઘણા બધા લોકોની જરૂર પડે છે. એ એમાં પણ વિભાગ પાડવામાં આવે છે જે વિભાગ પાડવામાં આવે એમાં બી. કેટલાક વ્યક્તિઓને મૂકવામાં આવે છે. જો એ ટીમવર્ક જો ના હોય તો તે કંપની બી કોઈ દિવસ સફળ બની ના શકે. એમ બધા. દેશ વિકાસમાં પણ બધા જ લોકો ન સહકાર જરૂરી છે જો સહકાર જ. તો કોઈ દેશ. સાઅંરી રીતે ચાલી શકતો નથી એટલા માટે. ટીમવર્કનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે આપણે. સ્કૂલ કોલેજ સ્કૂલ કોલેજ. અને બધી જગ્યાએ. ટીમવર્ક હોવું એ ખૂબ જ આવશ્યક ગણવામાં આવે છે. એટલા માટે જ કહે છે કે. આપણે ટીમવર્ક તેજ એક. માણસ ની સાચી ઓળખાણ છે.
હા મિત્રો તમારી વાત તો ખૂબ જ સાચી છે અને મિત્રો મને તમારી વાત એટલી બધી સાચી લાગેલી. ખુબ જ સાચી લાગી અને મિત્ર ટીમવર્ક થી કામ મિત્રો ખુબ જ સરળ બને છે. ઝડપી બને છે અને બધું મિત્રો આકર્ષક પણ બને છે અને અસરકારક પણ બ હોય છે જયારે મિત્રો લોકો સાથે મળીને કામ કરે છે મિત્ર ત્યારે નવા વિચારો જન્મે છે. અને મિત્રો આ વિચાર એટલા. એટલા માટે હું તમને કહું છું કે નવા વિચારો જન્મે છે. તો ઘણા બધા જે લોકો હોય એ લોકો. બધા ન જે જે પણ વિચાર હોય કે આ રીતે કાર્ય કરવાનું. અને આ રીતે બધા ન અલગ અલગ વિચારો હોય છે તો એનાથી કામ કરવામાં પણ ખુબ જ મજા આવે છે. સમસ્યા ન ઝડપી ઝડપી નિકાલ આવે છે. ને કોઈ ભૂલ હોય તો એ બધાનું જે બધાની જે. જે પણ એ લોકો. લોકો ના જવાબ હોય છે જે એ લોકો ના મંતવ્ય હોય છે એ લોકો જણાવતા હોય છે. ને આત્મવિશ્વાસ બદધ હોય છે. સહકાર શિષ અને સંવાદની ભાવના પણ વિકસે છે સાથે કામ કરવાથી. નેતૃત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં પણ મધો વધારો થાય છે. અને ખાસ કરીને મિત્ર. જે હું તમને જાણવા માગુ છું જે હાલમાં એનડીઆરફની ટીમ હોય એ પૂર દરમિયાન ઘણા બધા ક્ષેત્રોમાં એ લોકો તેના પછી? જયારે પણ કોઈ પણ જગ્યાએ મિત્ર પુર જેવી ભયાનક સ્થિતિ હોય- - ત્યારે એ લોકો તરત જ પહોંચી જતા હોય છે ત્યારે આ એક ઉત્તમ ઉદાહરણ છે અને સારી ટીમમાં દરેક સભ્યોનું સન્માન કરવામાં આવે છે અને સને પોતાનો અભિપ્રાય પણ કરવાની તરફ પણ મળે છે. આ મિત્રો ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ સરસ છે કારણ કે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતો હોય તો આપણે એનું સન્માન કરવું જોઈએ. અને મિત્ર તમે થોડું આના વિશે જણાવશો?
શું? હા મિત્ર તમારી વાત એકદમ સાચી છે.